અ હલો
શું મારા વાત તમને આવી રહ્યો છે.
હા હ તાજ રહી જ છ છે તમારે
હા તો તમે જમી દીધું
હા મિત્ર મારું જમવાનું થઈ ગયું છે.
હમ તો ઘરે બધા કેવા છે
હ ઘરે તો બધા સારા છે હાલે હું હોસ્ટેલમાં રહ છું એક એટલે હવે થોડું દૂર રહેવાનું થાય છે એટલે ફોન કોલ્સ પર જ વાતો કરતી
બરાબર તો શું તમે હવે ફ્રી છો
હા મિત્ર હું હાલે ફ્રી છું
હા તો આપણે પાણી બચાવો અને જળ સંરક્ષણ પર થોડીક ટોપિક પર ચર્ચા કરીએ તો શું તમે તૈયાર છો
હા હ છે
તો પાણી જીવન માટે ખુબ જ જરૂરી છે અને પાણી વિના મનુષ્ય પ્રાણીઓ અને વનસ્પતિનું જીવન પણ શક્ય નથી અને એમ છે પૃથ્વી પૃથ્વી પર પાણીનોમોટો ભાગ હોવા છતાં પીવા યોગ્ય પાણી ખુબ જ ઓછું છે તેથી પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ આપણે કરવો જોઈએ અને પાણી બચાવવું એ ખૂબ જ જરૂરી પણ છે આજના સમયમાં પાણીનો બગાડ વધતી વસ્તી વરસાદની અનિયમિતતા અને વધુ પડતું પ્રદૂષણ જેવા કારણોસર પાણીની અછત ઉભી થઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલી પડી રહી છે જો આપણે આજે પણ પાણી બચાવીશું નહી તો ભવિષ્યમાં પણ પાણીની ગંભીર સમસ્યાઓ નો સામનો કરવો પડશે અને હાલમાં આ સમયે જવા જઈએ તો આપણે ઘણા ઘણા બધા એવા પ્રદુષણોના કારણે અને એવા પણ જે નુકશાન થઈ રહ્યા છે વૃક્ષ કપાઈ રહ્યા છે ને એવું બધું એના કારણે વરસાદ ન પણ કાયમ જે રીતે આવે એ રીતે આવતો નથી અને એનો પણ અનિયમિત રીતે થઈ રહ્યું છે તો અને પાણી બચાવવા માટે નળને બિનજરૂરી રીતે ખુલ્લા ના રાખવા જોઈએ એ વિશે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ દાંત સાફ કરતી વખતે અને સ્નાન કરતી વખતે પણ પાણીનો પગાર ટાળવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરી છે કારણ કે એના આપણે સારી રીતે કોઈ જે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એના માટે આપણે વરસાદના પાણી ન પણ સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. અને ઘરમાં વપરાયેલું પાણી શક્ય હોય ત્યાં ફરીથી ઉપયોગમાં લેવું એ આપણી ફરજ બને છે અને ખેડૂતો દ્વારા તપક સિંચાઈ અને કુવારા સિંચાઈ જેવી પદ્ધતિ નો ઉપયોગ કરવાથી પણ પાણીની બચત થઈ શકે છે અને જળ સંરક્ષણ એટલે પાણીના સ્ત્રોતોનું શિક્ષણ અને પાણીનો યોગ્ય ઉપયોગ અનેની જે તળાવો નદીઓ કુવા અને જળાશયોને સ્વચ્છ રાખવા જોઈએ કારણ કે એમાંથી પણ આપણે કેટલીક બધી અલગ અલગ રીતે પણ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ તો એનો પણ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ અને નિયમિતપણે આપણે ધ્યાનમાં રાખી પાણી વાપરવું જોઈએ. અને વધુમાં વધુ વૃક્ષ વાવા જોઈએ કારણ કે વૃક્ષો વરસાદ લાવવામાં અને ભૂગર્ભ જળ જાળવવામાં મદદ કરે છે. તો આપણે ખુબ જ મોટા પ્રમાણમાં વૃક્ષ પણ વાવા જોઈએ. અને આપણે કાપવા ના જઈએ જરૂર પૂરતા એક બે કાપી શકીએ તો એ સાચું છે પરંતુ જે કાપીએ એના એના પછી આપણે એના માટે બીજો એક વૃક્ષ પણ વાવવો જોઈએ એ ખુબ જ જરૂરી છે. પાણી બચાવવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. અને આપણે પોતે પાણી બચાવવું જોઈએ અને અન્ય લોકોને પણ પાણી બચાવવા માટે પ્રેરણા આપવી જોઈએ કારણ કે હવે બી બીજા માટે પણ નહી પણ તો આપણા માટે પણ એ ખુબ જ જરૂરી છે. આપણે પણ થોડું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણે પાણી બચાવીએ તો આપણા આગળનું જે જીવન છે એ સારી રીતે આપણને પાણીની તંગી ન અનુભવે એવું આપણે કરવું જોઈએ કારણ કે જો હવે જો પાણી નું આપણે વધુ વ્યય કરશું તો આવતા સમયમાં આપણે પાણી પાણીની ખુબ જ કટોકટી સર્જાશે એવું પણ આપણે જાણી શકીએ છીએ અને પાણી શા માટે જરૂરી છે કે પાણી વિના જીવન શક્ય નથી અને પાણીનો ઉપયોગ પીવા માટે ખેતી માટે પશુ પક્ષીઓ માટે ઘર ઘથું કામ માટે ઉદ્યોગ માટે વૃક્ષો અને છોડવા માટે એવી ઘણી બધી ઉપયોગમાં ઉપયોગમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એમ જોવા જઈએ તો પાણીની સમસ્યા શા માટે ઉભી થાય છે કે પાણીનો વધારે બગાડ થતો હોય છે. અને અનિયમિતપણે વરસાદ થતો હોય છે ઓછો વરસાદ પડતો હોય છે. અને જંગલો નો નાશ પણ થતો જોવા મળે છે એના કારણે પણ થઈ શકે છે. અને નદીઓ અને તળાવોમાં પ્રદુષણ ભૂગર્ભ જળનો વધારે ઉપયોગ વધતી વસ્તી અને શહેરીકરણના કારણે પણ એ પાણીની સમસ્યા માં ઉભી થઈ શકે છે અને એમ જોવા જઈએ તો પાણી આપણે પાણી કેવી રીતે બચાવી શકીએ કે એના માટે આપણે અમુક બાબતો ધ્યાન રાખવીું જોઈએ જેમ કે ને બિનજરૂરી રીતે ખુલ્લું ન રાખવો દાંત સાફ કરતી વખત નળ બંધ રાખવો. વરસાદી પાણી નો સંગ્રહ કરવો તળાવો અને નદીઓને સ્વચ્છ રાખવા પાણીમાં કચરો ના નાખવો ખેતી માટે ટપક સિંચાઈ નો ઉપયોગ કરવો વધુમાં વધુ વૃક્ષ વાવા અને પાણી ન પૂર્ણ ઉપયોગ કરી શકીએ તો એને પૂર્ણ ઉપયોગમાં લેવાનું ખુબ જ આપણે ધ્યાન લેવું જોઈએ અને પાણી આપણા જીવનનો આધાર છે જો આજે આપણે પાણી બચાવીશું નહી તો ભવિષ્યમાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિ એ પાણીનો બગાડ અટકાવીને જલ સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ. તો શું મિત્ર તમારા પ પણ આપવાનો. વિચારો મને રજૂ કરશો.
હા હા, ચોક્કસ મિત્ર તમે. ખુબ જ સરસ એવા ટોપિક વિશે વાતો કરી કે પાણી બચાવવું હોય આપણા માટે ખુબ જ જરૂરી છે અને જે રીતે આપણે જોઈએ કે પૃથ્વી પર માત્ર એકવીસ ટકા જેટલું જ પાણી છે જે પીવા લાયક છે બા એનુ જે અ પાણી છે એ અ દરિયા કાતે એ સ્વરૂપમાં સીબી ના કારણે આપણે. હ, એ પી નહી શકતા કારણ કે એ ખારું પાણી હોય છે તો આપણે એને એક પાણીના સ્ત્રોતની જો વાત કરી લઈએ તો હાલે જે પાણીના સ્ત્રોત છે આપણા માટે તો એ છે નદીઓ, તળાવો અ ઘણી બધી જે આપણા પાણીના સ્ત્રોતો છે. સાથે સાથે. હ, ઘણા બધા એવા આધુનિક યુગની વાત કરીએ તો ઘણા બધા એવા બોરવેલ પણ અ કરતા હોય છે લોકો જેથી કરીને. પાણીનો સમસ્યાનો ઉકેલ આવે પણ જોવા જઈએ તો અ. ઘણી બધી રીતે લોકો બોરવેલ કરતા હોય છે પણ જમીનના અંદર પાણી જ ના હોય તો. અ એ આપણા માટે કોઈ કામનો જ નથી તો. હ, આનું કારણ એજ છે કે જો આ અ ઘણા બધા એ રીતે જળનું પ્રદુષણ થતું છે ઘણી બધી રીતે એનો બગાડ થતો છે. સારી સંભાળ નથી જે રીતે આજના જમાનામાં પાણી નો યુઝ થતો છે તે રીતે અ ઘણા બધા લોકોને પાછી સમજ પણ નથી એના વિશે. છેકે પાણીનો ઉપયોગ જરૂર હોય એટલો જ કરવું. ઘણી રીતે પાણીના બગાડ થવાના કારણે હ, આજે જળસ્તર પણ આપણને. થોડું માત્રામાં ઓછું જોવા મળે ખુબ જ સરસ. તમે એના વિશે વાતો કરી ગયા આપણે. અ ખેતરોમાં સિંચાઈમાં પાણીનો ઉપયોગ ટપક પદ્ધતિ દ્વારા કરવું જોઈએ. કરીને પાણીનો અ વધારે પડતો વ્યય અટકી શકે છે અને એમાં સારા એવા પાકોનું સર્જન પણ થઈ શકે છે ઘણી બધી એવી પદ્ધતિઓ છે જેના કારણે સિંચાઈ હા, સિંચાઈની પણ સગવડો સારી થાય છે પાકને પણ ફાયદો થાય છે અને ખેડૂતને પણ ફાયદો થાય છે. એ સાથે સાથે કુવારા પદ્ધતિ પણ છે જે હ, એક પાણીના વ્યયને અટકાવી શકાય છે. ઘણી બધી રીતે આપણે પાણી અટકાવી પણ શકીએ છીએ પણ લોકોમાં જાગૃત તા ન હોવાના કારણે એના અભાવ હોવાના કારણે આજે આપણે પાણી જે પેલુ અ. રોકી શકવું જેટલું આપણે એનું રક્ષણ કરી શકીએ એટલું જ કરી શકતા નથી. એ સાથે સાથે તમારી ભૂગર્ભ ટાંકા વાળી પણ વાત મને ગમી. અમ્મ, બધા લોકો એ સારું એવું જે વરસાદી પાણી બ એનું શ અહ એનું રક્ષણ કરવા માટે આપણે ભૂગર્ભ ટાકાનું પણ હા. ભૂગર્ ટાકા પણ બનાવવા જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. અહ પાણી ના વિઆઇ ને અટકાવીને આમ સારી રીતે અને ઓછા પાણીમાં ખેતી કેવી રીતે કરવી એના વિશે પણ વિચારવી જોઈ જોકે આ ટપક પદ્ધતિ અને કુવારા પદ્ધતિનો ઉપયોગ ધીરે ધીરે ખેડૂતો કરી રહ્યા છે પરંતુ ઘણા એવા હા, હા જેને આપણે ગરીબી સપાટી નીચે જીવતા ખેડૂતો હોય એવા માટે અહ એસ અહ મતલબ શક્ય નથી તો એ હિસાબે એ લોકો પોતાની સગવડ પણ કરવી જોઈએ અને અહ મુખ્યસ જે સિઝન છે આપણે જળ અહ વરસાદ ના સ્ત્રોત ની અહ પણ વરસાદ જ છે તો સારી રીતે સંભાળ કરવી જોઈએ એવું હું અનુભવું છું.
હા, મિત્ર તમે કહ્યું એ પણ તમારી વાત પણ મને ખુબ જ ગમી. અને તમારા તમે જે વાત કરી એમાંથી પણ મને ઘણું બધું જાણવા મળ્યું અને શીખવા પણ મળ્યું તો મિત્ર તમારો જે તમે મને સમય આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું.
તમારો પણ ખુબ ખુબ એવો આભાર તમે સારી અહ ટોપિક વિશે ચર્ચા કરી અને ઘણું બધું સારું લાગ્યું એના વિશે જાણ્યું
હા, તો ચાલો મળીએ મિત્ર પી
હા ભાઈ.